તોલ ભાઈ.
બોલો હ રેડી એકદમ શાંતિ કે.
હા તમે આમ થોડું શુદ્ધ ગુજરાતી બોલો.
છેત છે તો ગુજરાતી બોલો રહ્યો ને.
હે.
બોલો બોલો બસ રેડિયા થોડું વાગ્યું તોું પડી ગયો હતો બાઈકમાં.
હા તમે પડી ગયા તો એ. તમે મમને પૂરેપૂરી આખી પ્રોસેસ બતાવો ને તમે.
પ્રસિ એમાં એમાં એવું હતું એમાં એવું હતું કે છવી તારીખ. હું બાઈકમાં દરણું લઈને આવતો હતો દડાઈ. દાડાાઈને આવતો હતો અને વચમાં. રોડ માં મારબ કુતરા આડે આ.
હા.
એટલે પછી બાઈક આખું બે કાબુ થઈ ગયું એટલે કંટ્રોલ. આવ બરાબર થયું ને એટલે પડી ગયો. એટલે થોડો ગુડોને છોલો ન હોય બાકી તો કોઈ બાજુ નહ કો ને.
હા એટલે હું તને શું કર તમારો થોડોક અવાજ પેલો આવે છે એટલે તમે એક. થક રતો સારું. કેમ કે વાયરો એવું તમારે એવું વાતાવરણ બ એવું ચાલે છે.
એ એવું છે એમ. હા તો હું હોય જાઉં બોલો બોલો હવે બોલો બીજું બોલો.
હા એટલે તમે એમાં એવું હતું હું એક વખત રહ્યો હતો આપડ કાપરા ગામ. કાપરા ગયો તોું ત્યારે તમારે તમે બાઈક લઈને ગયા હતા ત્યારે તમે.
હા ગયા ત હા ત્યાં જ પડ્યા ત ત ત દાડે.
હા એજ દિવસે તમે પડ્યા હતાા એટલે. એમાં કેવું હતું કદાચ ગયો હોત એવું પણ વિચારો ના હોય ભગવાનને તો કરવું હોય તો કરી લે કે આજે પડવાનું એટલે પડી જ જવાય એમાં એવું હોય બીજું કોઈ તમે પર્વતીયાદમે મજા કરી શું, શું કરી તું બધું હ
બીજું એમાં કશું ન હોય તો થાવાનું હોય એમ થઈ જાય
ગુજરાતી ઓમ શુદ્ધ થોડું ઓમ બોલો એટલે ચાલે.
પેલા-પેલા પેલા-પેલા અપન નવા-નવા બંદા હે એટલે થોડું કન ફીર ઓશું ફાવે.
હા. કમ્ફ કમ્ફર્ટેબલ ઓમ ના રે એટલે.
હમ્મ-હમ્મ. તમે તો બોલેજો, હું હાંભળું.
હા‌, હા. એટલે હું તમને પેલી પરવાસની વાત કરું? અમે અહિયાંથી બા બારમાંમ ભણતા એટલે અમે બધા ઓમ ખુબ ઉત્સાહિત હતા બધા છોકરાઓ, એમાં અમારે ધવલભાઈ એક સે ઈ રેય, આ તમારે બોવ બેકગ્રાઉન્ડમાં આવાજ આવે સે, ચકલા બકલાનો
ના આવતો હશે એવું, અવાજ થોડો ધીમો, બોલો હવે.
હા. હા એટલે એમાં અમે ધવલભાઈન બધા ઓમ તૈયાર થઇ જયા, થેલા બેલા ઓમ પેક કર્યા, ને જોલા બોલાન લઈને નીકળી પડ્યા.
એટલે એમાં અમે બધું પેક કરીને કપડા બપડા બધુ નવું આમ, ચેવો ઉત્સાહ એટલે અમે જશવંત ભાઈ, હું, સચિન, અને ધવલભાઈ જશવંતભાઈ એક અમારે છે ને દરબાર, ઈરાઈ જશવંતભાઈ, ઈ બધા અમે એમાં પછી અમે એક અ જાતતો પેલા અમે વળગવા મંડ્યા, અમારો ડબો હતો નીચે પણ અમે સડી ગયા ઉપર. પણ અમે ધવલોને ધવલભાઈ અમારે સે ને, અમે કોઈને ચઢવા ના દીધા. પણ સાહેબ આવ્યા તોય અમે ના ચડવા દીધા, ભલે વાત થાઓ છે. હા અમે મારા માતા અને હું, અમે ચડી ગયા.
હમ્મ.
એટલે એમ અમે કોઈને ચડવા દીધા નતા. એટલે પછી અમે ત્યાંથી બધા ફરવા ગયા, અને ફોન ભી અલાઉડ નતો, ફોન અલાઉડ નતો એટલે તોય અમારા થોડા ભાઇબંધો હતા ઈ ફોન લઈને આયા તા.
હમ્મ.
ફોન લઈને આયા એટલે સાહેબથી છુપાઈ ને આયા, એટલે પછી અમે ફોન ફોટા પાડ્યાને, સારી-સારી પોસ્ટો કરી. ફરવા ગયા અન દરિયા અમે, એવી બધી મજા કરી. આમ ગિરનાર ગયા, ને એવું ઝરણું, એવું વાતાવરણ હા પરવાસની ફી હતી, કેટલી હતી? ચાર હજાર જેવી હતી.
એવું એમ. કેટલા દિવસનો હતો પરવાસ?
પરવાશ હતો અઠવાડિયાનો, ચ ના આમ સાત દિવસ જેવો હતો. ત્રણ રાતો હતી ને, એક કોક ચાર દિવસો હતા, એવું હતું. અહ હા જોવાલાયક એમાં ઘણી બ સોમનાથ હતું, અને દ્વારકા હતું, આખું સૌરાષ્ટ્ર ટ કઉં ને સૌરાષ્ટ્ર હતો, હા સોમનાથ-સોમનાથ માં એવા અમે દર્શન કયરા ભગવાનના. એમાં અમારે મુકેશ સાહેબ હતા, ઈ મુકેશ સાહેબ હતા એ અમારી ટીમમાં હતા. એ મુકેશ સાહેબને એ ટેવ હતી એટલે, તમારો અવાજ થોડો આમ એ ચકલા બકલા બોલે એવું આવે છે.
પવનની વાયરો હોય એટલે થોડું બરાબર નહીં આવતો.
હા, હા એટલે વાતોવ છે. હમ્મ બીજું તમે છે ને કે થોડુંક તમે થોડું પાછણ આપો તો ચાલે છે, ચેમ કે તમને થોડા પૈસા બૈસા મળેય. મિનિટ ઉપર પૈસા હોય, તમે કેટલું બોલ્યા છો ઈ પ્રમાણે પૈસા હોય, એટલે તમે થોડુંક આમ બોલો એટલે રેડી એમ, સારું રહે, એટલે તમે થોડીક તમારા પરવાસ વિશે માહિતી આપો.
અમાર પ્રવાસ પ્રવાસ હ બારમાંમ્ ગયોતો પ્રવાસ.
હા.
તો અમારે કેવું હતું ખબર હૈ?
હા.
અમો હાંજેે કોન નવ વાગે નીકળ્યા હતા અહીંથી.
હા અમે તમને મૂકવા આયાતા એ ને?
હા તમેં બેગ લઈ ગયોતો .
તો ધવલભાઈ એ તમને ઓર્ડર આપ્યોતો તારે એ દિવસે નહી. હા અ કચ્છ બાજુ. હા હા એ કચ્છમાં એટલે તમે મુકો કચ્છમાં તમે પેલી જેસલ જાડેજાની એ બધી એમને વાત તમે કોને
જેસલ જાડેજાની એ આપણી એક ઇતિહાસ ઇતિહાસ છુપાયેલો હે. જેસલ જાડેજાનો નો કાળો નાગ જેસલ જાડેજો કેવાય.
હા એ વાત તો સાંભળેલી છે મે.
અમે અમે પાછો ત્રણ દિવસનો હતો પ્રવાસ અમારે.
હા.
હા અને બીજું કે
એમાં હલો હલો પેલી વાત સાચ છે જે સમાધિ પાહે પાહે આવશે એટલે દુનિયાના વિનાશ
હા એ પાલો થાય હા હાચી વાત હે. અત્યારે એ કોને બે ફૂટ જેવી હા ધીમે ધીમે એ વર્ષ તે વર્ષથી થોડી નજીક આવી એવું લા લોકો આયકા મુજબ કેહેવામ આવે.
હા એ ચોક્કસ છે. આમ દુનિયાનો વિનાશ થઈ શકે.
ના.
શું વા
બોલે તો બોલે.
હમ એટલે એમા એવું પછી અમે એક વખત ગયા તો આગળ
હા બોલો.
હું ને ધવલભાઈ પાવાગઢ ગયા ફરવા એટલે એ મસ્ત એવું વાતાવરણ સ્વર્ગ જેવું વાતાવરણ બધું મસ્ત. એવું બધું વાતાવરણ હા અને પછી અમારે અયા એક ત્યા બાવો અતો. બાવાએ અંતરમંતર તંતર કરીને અમને કંઈક અમારા પાાયસેથી લઈ લીધું.
જો મારી વાત હાભડો હું હમને મારે દસ વિઘા જમીન હે. દસ વિઘા જમીન એ એટલે મે એમ મગફળીનું કોને બિયારણ કેટલા લાવ્યું ખબર હે? દ દસથી ના પચાસ હજાર જેવું બિયારણ લાવ્યું હે.
હા.
મગફળીન કટા ક પાત્રીસોનું કટું બહુ કટું મોઘું હે અને દવાઓ પણ એ લઉ એટલી ખાતરની એ હાલમાં હાલની તારીખમ ખાતર કોઈ મળતું નહી
હમ
એટલે તમે કોઈ કોન્ટેક્ટ કરી હો તો ખાતર લાવુ એમ.
હા એમાં કોન્ટેક્ટ એટલે અમારે એક અજય ભાઈ છે અજય ભાઈ.
અજય ભાઈ બોલો.
પે બેસી ગયા છે એમને ત્યાં બધું મળી જશે
છૂટા નઈ થઈ ગયા વીજળીથી?
નઈ ભીલડી છૂટા નહી થ હીરા એ તમને ખાતામાં તમા કોન્ટેક્ટ કરી આપે જેમ કે એનો બહુ મોટા માણસ છે કે એટલે એમનો
તો મારે ગલા દસ પંદર પંદર બોરે જેવું ખાતર જોવે હોય કટા કોને
હા
હમ
હા તો તમને હું હા લઈ આપીશું હા કોન્ટેક્ટ કરાવીશું આજે પઈથી એટલે તમને લઈ આપી છે બિલકુલ તમારે ખાવામાં ખાવામાં બધી એવીહી
ખાવામાં તો હાલ તો મેં કોઈક આવતું નહીિ ભાવતું નહીિ હમને તો કેવું હોય ખબર કાકડી હમણાં ખાઈને બેઠો
હા હા
હ થોડુંક પીડા થાય ને એટલે બાકી તો આમ તો ભાવે જબર બાકી તો આપડે હેરી જાય રાગે દાગે કોણ
હમ એટલે એમાં તમે રહ્યા ને મગ ને એવું ખાવાનું રાખો એટલે તમાર સારું બધું જામી જાય એટલે તમારે બધું મટી જાય
ના ના હવે તો મટી જ હ અને અમારે જવાને ક હમણે હ ફરી વાર કચ્છ જવાને આપણે અંજાર જવાને પછી સફેદ કાળો ડુંગર સફેદ રણ બધે ફરવાનું એ કોને નારાયણ સરોવર ને તે એ લગરી ટ્રેનમાં જવાની
હા ટ્રેન માંથી પછી તમે કઈ રીતે ફરશો ગાડી છે કે
ના ના અમારે ભાઈ બનવ હ તે હા પછી તે અ ફરશું અમે મારા કાકા એક બે
હા કા કાં છે એમ હ ચોક્કસ તો ફરી આવજો તમે
હમ
બધી મજા લઈશુ બધું દેખીશું કચ્છ બાજુ તો અમને ફોટા ફોટા પણ ગગલ જો આઈફોન મારો લેતો તમે એટ સારી સારી પોસ્ટ કરી ગયો ઇન્સ્ટાગ્રામમાં આઈફોન મેં વેલા લાવ્યો છે એટલે તમે
હ કાલમે
હાલમે આઈફોન સેવનન્ટન કોનેહી દોઢ લાખ ના દો લાખ કા દો લાખ દો લાખ છે હા હિન્દી મે હિન્દી મે બત નહી કર હિન્દી વાત નહી કરવાની હમ
એ દ એલા ઉ ના એ
હા એદી અ લાવઉને
કોઈ વધો નહી તો હાલવ તો બીજું કોહ
હા બીજું બીજી મજા તમારે મજા
એવ મારે કોલેજ જવા ન સોમવારે જવા ન
હા કોલેજ દમે કઈ જગે ર હતી.
અમ્મે મારે પેલા હું કોલેજ કર તું પિલડી પીડી. પિિલ્ડી બંધ કરી દીધી હતી તયો.
હં.
કોને છ મહિના જેવું હું. પેલું સેમ ગયો હતો બાકી બીજું સેમ નહ. યોગ્ય પ્રવાહ ને નવેસર થી
તમારે પેલી પેલા સેમ વાળી તમે વાત કવ ને તમે પેલા સેમમાં કેમ ન કે.
પેલા સેમ મા એવું હતું કે મારે તો ફી બહુ હતી, મોઘી સાત આઠ નવ હજાર જેવું હ તો એટલે એ મને નતું થોડું ઓછું એ ખર્ચો આવી જાય બાકી ઈ તો કોઈ નતું એમાં
હા, હા એટલે કેટલા થઇ ચાકલી બાકરી બોલે છે, એને તમે ઉડાડો ને થોડી બેકગ્રાઉન્ડમાં હવાલ આવે
ચકલી મારી બીધ એક આ અમુક ચકલી ને પગાડવા જઉં
હમ્મ અ આવે નહી, બેગ્રઉન્ડમાં અવાજ નહી આવ છેમ ટાક રિજર થઈ શકે,
બોલો
બીજું કોક બીચે ટાઈમ પછી હવે તમે લીધું કઈ કોલેજ નું તમે લીધું,
કોલેજમાં કોલેજમાં અમારે. બનસકાઠા નુ ડીસામાં હૈ પાલનપુર સાઈડ મે તે લીધું એ તો કોલેજ ચાલુ હ હું મારે જવાની કોણ,
તો તમને ઈ તમારે શું ફી આવ પડે,
ત્રેવીસો રૂપિયા હે ત્રેવીસો ચોવીસો
તેવીસ ચોવીજો તો એમાં સારું કેવાય નઈ
હા, એ તો વિશંભર ના ત ચોઈસો હો એટલે આપણ હેલું જ પડેને જઓ તો પોચ હજાર હતા મરી ગયા હોય,
હા, ત્યાં પહોંચ હતા અહંયા તેવી છે, એટલે ખુબ મોટો ફાયદો કેવાય તમનેં સ્કોલરશીપ મળશે, એ અલગથી એટલે તમારો ખર્ચો નીકળી જશે તમે ફ્રીમાં ભણ્યો એવું તમને થશે,
વાતાવરણ કેવું અમારે તો વરસાદ આ રાતે બહુ પડ્યો હતો, એટલે કાઈ આમ આમ બધું પણ, ભમણ કરી દીધું તુ આપું કોઈ દેખાય આઠ વાગે વરસાદ ચાલુ થયો હતો, ઠેઠ બાર વાગે વરસાદ પડ્યો, ને એટલો વરસાદ પડ્યો વરસાદ પડ્યો પોણી, પોણી પોણી કરી દેં આખું હમ્મ મગફળીમાં આખું પાણી બધું સલાડ આખું ભરાઈ ગયું ખેતર બેતર બધુંય ને મફળી આખી મારે બળી ગય નવેસર થી વાવા ને એટલે મારે બિયારણ જોવો હે, મગફળીનું અને ખાતર બી જોવા થોડું અજયભાઈ ને કોન્ટેક્ટ કરાવજો એટલે મા ખાતર થોડું મને મળી જાય,
હા, અજયભાઈ તમારે કોન્ટેક્ટ કરાવીશું.
હમ્મ
તમારે જેને અમારે તોં વરસાદ પડતો ને એ પેલો કાભો છે, ઉપર પેલા કાભો શ વાંદડા આવે ને એ છે એ દેખાય છે, પણ અમારે એકલો તડકો તડકો છે.
હમણે જ આંબાલાલ ને ફોન કર્યો હતો આંબાલાલ બિચારા થોડો. અંબાલા લયા ને દવાખાનામા